હેલો.
બોલ.
કેમ છે?
મજામાં, તું કેમ છે?
મને સારું છે, શું કરે છે?
કાંઈ ની જમવાનું બનાવવાની તૈયારી કરું છું.
અત્યારે?
હા, તો અત્યારે જ ને.
હા, એમ તો આઠ વાગ્યા કાં?
હમ્મ.
તો શું વિચાર છે? શું બનાવવાનું છે રસોઈમાં?
શું?
રસોઈમાં શું બનાવાની છે એમ શું વિચાર છે આજનો?
રસોઈમાં આજે સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવાની છે.
ઓ કે. તને ભાવે સેવ ટમેટા?
બવ જ ભાવે. મારી નાની બેહેનનો તો બઉ જ ભાવે.
ઓ એવું છે.
હમ્મ.
તો કેવી રીતે બનાવે છે? એ તો કે.
હું પેલા છે ને જો સેવ ટમેટાનું શાક હોય ને તો એની માટે ઇન્ગ્રીડિયન્ટ બધા લઈ લેવાના. જેમ કે માલ મસાલો હોય એ બધો અને ટમેટા હોય, પછી લસણ હોય એવી રીતે પછી આપડે છે ને તડકા બધા લગાડીને એની ગ્રેવી બ નાવી દેવાની ટામેટા એમ એમાં નાખી ને લસણ થોડુંક મેેશ કરીને નાખી દઈએ એટલે ટેસ્ટ મસ્ત આવી જાય અને પછી એમાં પાણી એડ કરી દેવાનું અને પછી એ થોડીક વાર થોડુંક બોઈલ થઈ જાય એના પછી એનામાં સેવ નાંખી દેવાની. પછી થોડીક હા ચટણી નાખવાની, માલ મસાલામાં બધુંય આવી ગયું.
તો ભલે
હેં?
તો ભલે એમ.
હા.
મને એમ કે મોરુ હોય
ના, આવડે છે એમ તો.
ઓ કે સારું, તો મને એક સજેશન આપું તને?
બોલ ને.
સેવ ટમેટામાં જે માલ મસાલો તુ કીએ છે, લસણ સાથે લીમડો મતલબ ખાંડીને તે એડ કર્યો હોય ને તો એની ટેસ્ટ વધુ આવી જાય.
અચ્છા એવું છે તો હું ટ્રાય કરીશ.
હા ટ્રાય કરજે ને બઉ સરસ, મતલબ ટેસ્ટ જ આખી ચેન્જ થઈ જાય એની.
હમ્મ, હું ટ્રાય કરીશ.
એન્ડ રોટલીમાં તેલ એડ કરે છે કે લોટ બાંધતા ટાઈમે? કેવી રીતના બનાવે?
પેલા લોટમાં છે ને નમકના પાણીથી આપણે લોટ બાંધી લઈએ પછી ઉપરથી થોડુંક તેલ એડ કરું, એટલે હાથમાં લોટ ચોટે નઈ બઉ એમ.
ઓ કે તો એમાં એ જો વધુ સોફ્ટ કરવું હોય ને
હમ્મ.
ફુલકા રોટલી જ બનાવે છે ને તું?
હા, ફૂલકા જો.
તો એની અંદર છે ને એક કપ જેટલું દૂધ એડ કરી દેવાય બઉ સોફ્ટ એન્ડ નરમ થઇ જાય.
અના ભાખરી માટે?
ભાકરી માટે ભાકરીના લોટમાં નમક ને તેલનું લિમિટ થોડુંક વધુ હોય ને
હમ્મ, અચ્છા આજે ભાખરી જ બનાવવી છે આ
હા તો તેલ થોડુંક વધુ એડ કરજે.
શું તો કેવું બીજું શું ચાલે.
બીજું કઈ નહી જો મને ખ્યાલ જ નથી કે આઠ વાગ્યા છે મારી રેસીપી બનાવવાની છે.
તો ક્યારે બનાવી છે રસોઈ તારે.
બનાવીશ બનાવીશ હજુ વિચાર પણ નથી કર્યો કે શું બનાવાનું છે શું નહી.
તો શું ઈચ્છા છે ખાવાની તારી.
મારી ઈચ્છા તો ઘણી છે પીઝા બર્ગર ખાવાની.
પીઝા બર્ગર આવડે બનાવતા તને.
હ આવવડે ને.
તો તું ઓવનમાં બનાવે કે કડાઈમાં.
બંનેમાં એ થઈ છેને બનાવું હોય તો.
તો બેસ્ટ કેમાંથી.
બેસ્ટ તો ઓવનમાં થઈ જ.
તો તારી પાસે હશે ને ઓવન તો એમાં બનાવતી હશે.
હમ રાઈટ હું ઓવનમાં જ બનાવું છું બટ અત્યારે એટલો ટાઈમ છે નહી. બનાવવા માટે એટલે થઈ ગયું છે મને ટાઈમ ની કઈ ખ્યાલ જ નથી જો ને ગરમી કેવી થાય છે યાર બહાર બેઠી તો હું તો.
તો મહારાષ્ટ્રમાં તો છે ને બે ત્રણ વાર વરસાદ પડી ગયો ગામડામાં તો ત્યાં થોડુંક ઠંડુ એવું વાતાવરણ છે પણ ગુજરાતમાં એ રાજકોટમાં છે ને વરસાદ જ નથી પડ્યો જેઈએ કઈ વાર.
હા
તો ગરમી ગરમી ગરમી જ થાય છે.
ના વેઝ ગામડામાં વરસાદ થયો છે પણટ સિટી લેવલમાં વરસાદ નથી થયેલો.
હમ
તો એટલી ઓવર ગરમી છે ને આમ બપોરે તો સૌ બહાર નીકળવાનું નહિ બહાર જોવાતું પણ નથી તડકામાં ખબર છે.
ગરમી તો અહિયાં બહુ છે સિટી જ છે ને આ
હા ત્યાં પણ ઓવર છે ન્યૂઝમાં સાંભળ્યું હતું મેં.
હમ
શું ચાલી રહ્યું છે બીજું.
કાઈ નઈ વાતું કરું જમવાનું બનાવાનું સાઈડ માં રહી ગયું તાર વાતું કરુ.
ચાલ રાખે હવે ક્યારેક ક્યારેક લેટ બીજું શું.
જમવાનું બનાવતા એમ તો હું ફાસ્ટ ફાસ્ટ બનાવી દઉં.
કાચું નારા એક જ હ.
ના ના કાચું કાઈ નથી રાખતી.
તો બલે
હમ ઘરના બધાને ભાવે એમ તો
ઓકે બાકી સ્વીટમાં આઈ થિંક તો તને રસગુલ્લા બહુ સરસ બનાવતા આવડે છે ને
હી આવડે છે
ઓકે મેં સાંભળ્યું તું તારા નાના સિસ્ટર જે હતા ને એ એમ કેતા હતા કે તું બહવ સરસ ના રસગુલ્લા બનાવે છે.
હા મને સ્વીટ બહુ ભાવે એમાં એ બધી બેંગોલી સ્વીટ હોય ને એ બહ જ ભાવે તો મેં એક વાર ટ્રાય કરી હતી રસગુલ્લા બનાવાની તો બઉ ભાવ બધાના
ક્યારેક મને ટેસ્ટ કરાવજવ હું ક્યારેક ત આવીશ ને તો મારી માટે બનાવીને લઈ આવીશ
પાકું પાકું બનાવીશ
પછી કોઈ બહારના નહી કરીશ
ના ના ના કોઈ પરવા હા ના ન કરો
ઓકે જોઈએ તો હ આ વિસ્તાર હો ને
હમ આવ છેેને માસું
હવે તો વારી સાચાલુ થઇ જશે એમ ગ છે કે્યા ફે એ વાર સાત છે ને વેલો ચાલુ થ થઈ જશે
હમ તો તો બહ વધારે સારું થશે હવેલો થઈ જાય તો ગરમી તો સર થતી નથી
હા પણ વરસાદમાં બહાર કઈ નીકળાય નહી ને પછી યાર
વરસાદ માં નીકળાય નહી પણ ઘરે બેઠા મસ્તનું ગરમ ગરમ ખાવાનું મળી જાય એનું શું?
ખાવાનું બનાવવા માટે છે ને બધું ઇ્રીડયન્ટ તો મળવા જોઈએ ને વરસાદમાં બહાર નીકળાયે નને ને બધી વસ્તુઓ પણ ઘરમાં અવેલેબલ
એ તો કામ કરવા બારે જતા હોય ને ઘરના કઈ દવાનું એમને લઈ આવે અમારી માટે આટલા ઇન્ગ્રીડિયન્ટ જોય છે આમ કઈ દવાનું
હમ એ વાત સાચી તારી ભૂલી જાય યાર ગમે એટલું? કહીએ ને તો એ એમ ક સોરી હું તો ભૂલી ગયો
હ નહી એમને કેવાનું એમને કેવાનું લઈ આવો તો જ ખાવાનું મળશે આવી રીતે આ ઇન્ગ્રીડિય આવશે ત્યારે બનાવશું ને આપણે રેસીપી
હા એમ કે કાલે બનાવી નાખજે ને આવને આવે તો આવી ગયો કરે પરમ દિવસે બનાવી નાખજે ને આવું તો કાલે ફાાઈનલ લેતો આવીશ ને એવી રીતના થાય
એમનું ફેવરેટ જ બનાવાનું તો ઇન્ગ્રીડિયન્ટ આવી જ જ ઘરમાં
એમના ચાલે ને યાર આપણી કેક મરસી હોય ને આપણને કેક ખાવાનું મન હોય
આપડે છે ને એમનું ફેવરટ જયારે મગાવવા ગયા હોય ને ત્યારે જ વચ્ચે બે ત્રણ સામાન આપડા નાખી દેવાના લિસ્ટમાં કે આવી લઈ આવજો એમ
એવા તો તારી સાચી છે એમ તો આઈડિયા સરસ છે ને
હમ
આઈ થિંક મારે તેને પેલા જ કોલ કરવો જો હતો તો આ મારા માઈન્ડમાં આવ્યું છે ને
હ કરીરી દવાના
સવારે છે ને એક મતલબ વેબ સિરીઝની જેમ આવતું હતું તો એમાં એક છોકરી ઓનલી મમરાજ ખાધા રાખે યાર તો મને તારી યાદ આવી
હમ મમરા મને બહુ જ ભાવે પણ હવે છે ને ઘરમાં કોઈ મમરા જ નથી રાખતું કેમ કે લઈ આવવા હોય ને ને બીજા દિવસે મમરાની તેરી પતી ગય હોય
એટલું બધું કોણ ખાય
હા હું ખાાવ મારે દિવસ રાત બપોરે જોઈ હું જમવાની જગ્યાએ મમરા ખઉં
તેજ કહું છું તો મમરા ઓવર ખાઈ મને ખબર છે
હમ
એટલે જ તો દાર યાદ આવ્યું હોય ને
પણ છેલ્લા બે ત્રણ વર્ષ થયા તો છે ને ઘરમાં ઉમરા ની થેલી કોઈ લઈ આવતું જ નથી લઈ આવે ને તો એક થેલી હોય ઈ હે ને નાસ્તા પૂરતી એવી રીતે પણ એ હું ત્રણ ટાઈમ ખે જ એટલે પતી જાય એટલે પછી વચ્ચે છે ને કાકા મારા છે ને આમ બંડલ લે આવતા. મમરા ન આખો આમ બે ચાર છેલીઓ ભેગી ભેગી એ રીતા
ઓકે એમ તો સારું છે ઘરમાં મમરા નથી હોતું મમરા હોય ને તો તું કઈ જમતી નથી ખાલી મમરા જ ખાધા રાખે છે
હમ મારો વજન છે ને ઘટી ગયો કેટલો ખબર પચાસ માંથી હતો સડતાલીસ થઈ ગયો અને લોહી ના ટકાઈ તેર હતા આઠ ઉપર આવી ગયા છે વધી ગયા છે શાયદ
કેવું સારું કેહેવાય ને તને અવોર્ડ દેવો જોઈએ તો તો
થેન્ક યુ પણ મમરાને ી ખાતી
રમવામાં ધ્યાન દે ધ્યાન દે આગળ જતા છે ને કેટલી પ્રોબ્લેમ્સ આવશે
હવે તો જમું છું હમણાં તો કામ કરવાની ઈચ્છા એટલી થાય છે ને એટલે પછી મેં વિચાર્યું મેં કે તું તને ફોન કરવા દે કોઈ કામ એવું હોય ને તો તું સજેસ્ટ કર ને મને એમ તો ઘર બેઠા થઈ જાય એમ
હા એ વાત સાચી તારે, હમ સારું કઈ નઈ આવે ઓય મને છે ને કઈ નહી અત્યારે બોલે છે કોલ આવતો હતો મારા મોમ ન. બટ કરી લઈેશું એક બે મિનિટમાં એમની સાથે વાત બાકી તારી રસ બનાવાની ને શાક ને ભાખરીને બનાવવાની છે રાઈસ બનાવી છે કે નહી
હા રાઈસ બનાવીશ ને હું ભાખરી નું લોટ બાંધીશ અને રાઈસ બનાવીશ પછી બેન આવશે એટલે ભાખરી બનાવીને આવશે એટલે થઈ ગયો ને
હા સાંભારો કે કઈ બનાવીશ ને
નહી સોમભરોો તો નથી બનાવતી હું
હમ ઓકે સારું સારું કઈ નહ હાલ મમ્મી નો પાછો મારે વેડિંગમાં કોલ બલાવી છે મેખલ હોલ ટન્ડ રગ
હા હ ધોને
ટટેક કેર બાય
બઈટ કે